હ
હલો
હા શું કરું છું?
બસ બેઠી તી હાલ તો
મજામાં યોગવોગ ચાલુ કરે કે નહી
હા અમારે અહં સોસાયટીમાં દરરોજ સવારે બધા બધી વુમન્સ છે ને ભેગી મળીને આમ યોગા કરે.
અરે અમુક વાર નઈ રેગ્યુલર જતા હો તો ચાલે મતલબ સારું એમ હેલ્થ માટે
પણ અમુક વાર મેં જય્યારે પણ જઉં ને તો જયારે યોગા કરીને આવું ને મારું માઈન્ડ એટલું આમ રિલેક્સ હોય છે ને
હા હા હા
કાર ના આમ જે ટેન્શન ને એવું બધું ફરતું હોય ને એટ ધ ટાઈમ સવારે ત્યાં જ આમ મૂકીને આવે. તું રેવાયું.
હા એ તો છે એન્ઝાયટી તમારી બધી દૂર થઈ જાય.
હા
અને એક ઊઘવી સારી આવે યોગા કરીને આ આએ ને
હા
એટલું બધું માઈન્ડ તમારું આમ ફ્રી થઈ જાય ને બધાથી અને એમ જોવા જઈએ તો આમ યોગ છે ને એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે.
હા એજ ને
હા કેમકે યોગ શબ્દ નો અર્થ જ પાછો આમ જોડાણ થાય છે એટલે કે આમ શરીર છે મન છે અને આત્માનુંું
જોડાણ હા આ પાછું નવું જાણવા મળ્યું મને
એવું ને હા અમારે કેવું કે સ્કૂલમાં હતા ને ત્યારે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ આવતો હતો.
અચ્છા હા હ
હા અને અઠવાડિયામ એક બે વાર અમને લઈ જતા તા મોર્નિંગમાં
હમ હમ યોગા કરવા
હા એટલે જયારે એ સર આમ જ્ઞાન આપે ને યોગાને લઈને તો આમ બધું યાદ રહેલું ત્યાંથી યાદ રહ્યું છે.
નાનપણમાં તો મતલબ અમાર બી હતું સ્કૂલમાં યોગાનું બટ એ ટાઈમે આપણને પાછું કેવું કંટાળો આવે કે આવું બધું શું કરવું આન કરતા રમીએ આમ ને તેમ‌ને
પણ કેવું કે સમય જતા તમને કદર સમજાય એ રીતે કહીએ તો પણ ચાલે
હા અત્ય્યારે મતલબ હવે મતલબ ઘણા લોકો ન સ્થિતિ કેવી કે યોગા કરવા છે, પણ ટાઈમ નથી, નીકાળી શક
હા, અને કેવું કે તમે જો પેલેસ થી, આમ યોગા કર્યા હોય, ને તો તમારામ જે બીમારી હોય, ને એ ના આવે જેમકે જોઈ, લો ને કઈકને અમુકને પગની તકલીફ હોય છે, અમુકને હાથમાં તકલીફ હોય છે.
હા, હા ઘૂંટણમા લોકો બેસી નહી, શકતા. નકતા, એ મતલબ તમે હવે, યોગા કર્યા હોય તો મતલબ એ આવે જ નહીિ, કેમ કે રોડની તમારી પ્રેક્ટિસ થાય છે, બોડીમાં હલચલ થાય છે.
હા, અને હાલ જ કેવું, કે આપણે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ, ત્યારે પણ આમ અમે અં બધા ભેગા થયા, હતા સોસાયટીમાં અને ભાઈ આમ જ્ઞાન આપીું યોગને લઈને, કે તમારે ડેલી રૂટીનમાં કરો ને તે સારું રે
હા, એ તો છે.
હા.
તમારું વજન પણ નિયંત્રિત રહે, યોગા થી
હા, એ પણ એક સારી બાબત, કેહેવાય
હ હવે, પાછું મતલબ એક બીજી વસ્તુ તું મને પણ જાણવા મળી કે લોકોને, ખબર શ્વાસ લેવામાં તકલીફ થતી, હોય
હા.
એયો યોગા મતલબ એમાં બી અસરકારક છે, કે મતલબ તમે કરતા હોઈએ ને તો એ બી તમાર શ્વાસ લેવામાં, તકલીફ દૂર થઈ, જાય
હા. અને આપણા પુરાણો પુરાણોમાં પણ આમ લખાયેલું છે, યોગ વિશે
હા, એજને
અને અમુક વાર, તો કેવું અમુક અમુક પર્ટિક્યુલર આમ એક્સરસાઇઝ હોય છે, કે તમે આ કરો ને તો તમાર આ બીમારી દૂર થઈ, શકે છે.
હા, એ તો છે
હા.
તમે ખાલી મેડી મેડિટેશનથી બી સ્ટાર્ટ કરો ને તો હી, તમારું માઇન્ડ એું રિલેક્ થઈ, જ ને એલું મે
હા, અને યોગ ત્યા આમ કોન્સન્ટ્રેશન પણ આપણું વધે, ભણવાને લઈને
હા, એક
હા, અને જો વિદ્યાર્થીઓ આમ ડેલી યોગ, ને એવું કરે ને સવારે ઉઠી ને એક્સરસાઇઝ, ને એવું તે એમના માટે પણ સારું, રે ભણવામાં
હા, એ વાત તો સાચી છે, કેમ કે લાંબા મતલબ એક ધ્યાન, કેન્દ્રિત કરી શકે વાંચવામાં કે ભણવામા એક એક્ટિવિટીમા પણ અત્ય્યારે, તો કેવું ડિસ્ટ્રેક્શન વધી ગયું ટાાઈ મળ. તો યોગ કે બીજું મતલબ સારી એક્ટિવિટી નહીિ, પણ કે મોબાઈલ જોઈશું આપણેે
હા.
હહા
હા, અને આજના આપડો, તો આધુનિક યુગમાં બિઝી, અને સ્ટ્રેસફુલ લાાઈફ હોય છે એમાં, પણ આમ ઔ. નું ઘણું મહત્વ વધી રહ્યું છે. કેમકે મોટા મોટા લોકો તો આમ યોગ માટે સ્પેશિયલ એ સર કે ટીચર હોય કોઈ એ હાયર કરતા હોય છે.
હા, શું આ નવી નવી સોસાયટીઓમાં હાલ અત્યારે જ ચાલે છેને. મતલબ, એક જે પ્રોફેશનલ યોગા ટીચર હોય એ આવે.
હા! હાલ તો ઓછું પણ તમે શિયાળામાં જુઓ ને તો ઘણો ક્રેઝ વધી જાય, એનો પાછો
હા એ તો છે.
હા તમે આપડે એક્ટ્રેસ છે. પેલા શિલ્પા સેટ્ટી કરીને, એમનું પણ આમ બોડી એટલું બધું આમ, ઉમર કેટલી છે ને? એવાય દેખાય છે. કેટલા યંગ
હા, એ બી છે.
હા! એટલે, એ યોગમાં એ એક સારી બાબત છે.
હા, પણ અત્યારે યોગ કરતા, લોકો જીમ વધારે પ્રિફર કરે.
હા!
મતલબ એક ક્રેઝ આયી ગ્યો જીમનો અલગ
હા! પણ, એ મોસ્ટલી તમે જોતા હોવ ને તો જે આજના યુવાનો છે ને, એમનામાં એ ક્રેઝ વધારે છે.
હા યુવાનોમાં જ છે તો મતલબ જે યંગ છે ને એમાં,
હા અને કેમ કે આજે મેં સવારે છ વાગ્યાની આજુબાજુ, આંટો મારવા નીકળી હતી ને!
હા હા!
મારા એક મિત્ર ને મળવા તો, અમારે એક મોટું ગ્રાઉન્ડ છે. તો એ ગ્રાઉન્ડ ની આજુબાજુ એટલા આમ ઓલ્ડર મેન્સ બધા હોય ને!
હા!
અમુક આમ રનિંગ કરતા હતા, વોકિંગ કરતા હતા અને અમુક તો મેદાનની અંદર લાયક યોગા
હા એ ભી છે. એક મેચ દાન બી હોવું જોઈએ આના માટે અલગ થી, મતલબ લોકો હળી પડી શકે.
હા,
એ મતલબ તમે એકલા કરતા હોય ઘરે, અને એક ટોળામાં કરતા હોય તો, ફરક
ઘણો ફરક પડે હા હા
તમને બીજાને જોઈ ને મતલબ પ્રોત્સાહન મળે કે, લાય આપડે બી મતલબ કરીએ એમ,
હા! પેલા તો અમુક! યોગો કરવામાં આવતા હતા. હાલ તો પણ, એટલા બધા આમ કરવામાં નહી આવતા.
ના ના અત્યાર તો, મતલબ હા, મતલબ જે મતલબ જોયા હોયને પાંચ, છ એજ યાદ હોય આપણને, પણ પેલા તો બહુ બધા હશે હતા.
હા કેમકે, પુરાણોમાં જ એની ડિટેલ્સ આપેલી હોય છે.
હા, એ તો છે.
હા ને આપડે તો, પેલા પતંજલી ના માલિક
હા બાબા રામદેવ!
હા એમનું પણ આમ બોડી
સ્ટ્રેચેબલ હા એ તો છે. મતલબ એમની ઉંમર બી ઉમર જોઈએ તો મતલબ મતલબ યંગ નથી એ તો અ બી મતલબ, કેટલામ ફૂર્તીલા છે.
હા, એટલી સ્પૂર્તિ તમે આજના બાળકો માં પણ નહી જોઈ શકો. રાનામા તો કેવું અમુક બાળકો તો આમ એટલા યંગ હોય છે, પણ એમને હાલ થી જેવી આમ ઘૂટનાની તકલીફો હોય કંઈક હાથ ની તકલીફ હોય એ જોવા મળતી.
જોવા મળે છે. કેમકે પૂરતી પ્રેક્ટિસ નહી થતી હવે, પેલા તો મતલબ ક્યુ કે છોકરા રમવા ભી જતા બહાર, થોડું મતલબ સ્ક્રેચિંગ વેચિંગ બી થતી કેમ કે ગેમ રમે તો થાય, પણ હવે તો ઘરમાં જ મતલબ મોબાઈલ જોવે. એટલે ફરક પડે, હા એજ. એટલે યોગા અને સારી ડાયટ હોય ને, તો તમારી હેલ્થ નેક્સ્ટ
હા, અને આજના સમયમાં કેવું કે બીજી શેડ્યુલ ના કારણે આપણો ખોરાક પણ ઇનરેગ્યુલર
એ ર ગેલ
હા અને સ્ટ્રેસ ના લીધે આમ અનેક બીમારીઓ પાછો આપડણે સામનો કરવો પડતો
સ્ટ્રેસ તો સ્ટ્રેસ જ મતલબ બીમારીઓનું પેલું હે ઘર.
હા, અને આવી સિચ્યુએશનમાં તમે લાઈક યોગ છે ને એક કુદરતી અને આમ અ અસરકારક ઉપાય છે.
હા તમને મતલબ માઇન્ડ રિલેક્સ કરી દે તમારું. ટ્રેસ જતોરે. શાંત મન મન થાય ને તમે એટલે કઈક નવું વિચારી પણ શકો, પેલું સ્ટ્રેસ હોય ને એટલે તમે એક ના એક વિચારોમાં ખોવાઈ જઓ આખો દી.
હા અને આપડે આમ યોગ માટે કોઈ ખાસ સાધનોની આમ જરૂર હોતી નથી.
ના એક ખાલી મેટ હોય કે ગમે તે નીચે પાથરી દો. ચાલુ થઇ જાવ.
અ નિયમિતતા અને શિસ્ત અને ધીરજની જ
જરૂર છે હા.
હા અને પરીક્ષા ના દિવસોમાં આપ આપડણે જોઈએ તો, કેવું કે ઘણા વિદ્યાર્થીઓ આમ તણાવ અનુભવતા હોય છે.
હા એ તો છે.
હા પણ જો દે તે લોકો આમ દરરોજ પંદર કે વીસ મિનિટ પોતાની લાઈફ માંથી કે દિવસ ના શેડ્યુલ માંથી કાઢીને આમ પ્રાણાયામ અને ધ્યાન કરે ને તો એમની આમ કોન્સન્ટ્રેશન પાવર ઘણો વધે, અને માઇન્ડ પણ એમનું એમ રિલીફ
હા એ તો છે, હું પણ હવે વિચારી રહ્યો છું કે મતલબ સ્ટાર્ટ કદી દઉં.
હા.
રોજ મતલબ રોજની મતલબ રોજના દિવસની વીસ પચીસ મિનિટ તો આવવાની જ.
હા તમે સવારે જો આપો ને, તો પણ આમ તમારી લાઈફ માટે ઘણો જ ફેરફાર લાવ શકે છે, હાલ તમને ના દેખાય. પણ જેવું આમ દરરોજ ધીમે ધીમે લાંબા કાળે લ હા હા, વાંધો નહી, સારું ચાલો.
ઓકે ઓકે. હ